હ જ ભાઈ બોલો છો
હા તમે
હમ એ મને એક મેમે કીધું હતું કે તને ક્યાંક જરૂર હતી ટીપ્સ તું ટેન્થમાં આવે્યો છે તો તને ટીપ્સ ની જરૂર હતી
હવે હવે
શું ને એમ
હોય ને એ ટીચર તમને વાત એટલે પ છું તો અમા બે ત્રણ સાહેબોય મ કેતા હતા કે દસમામાં આવ્યા પછી છોકરા ઉપ પ્રેેશર વધી જાય ઓમ કે નવમું હાર્ડ હોય દસમું સહેલું હોય તોરે નવ અઠ્યાસીી ટકા કા ત એ પ્રમામાં દસમામ ત્રાણું ચારણું ટકા આવા ખતર પણ લોકો કે કે દસમાન ચાર ચાર ને પાંચ પાંચ છ છ કલાક વાંચવું પડે પઈ સાચી વાત
ના એ વાત તો આમ સાચી છે પણ તો જો આપડે ભણવાનું જયારે માણતા હોય જ મેમ શીખ વાડતા હોય તો આપડે એક એક જ વારમાં આપડણે તૈયાર કરી દઈએ મન લગાવીને ધ્યાન આપીએ આપડે આપડું ધ્યાન મતલબ ધારો કે ક્લાસ રૂમમાં ભણાતાયને એમ તો ભાઈબંધો જો મિત્રો જોડે વાત કર હ ધ્યાન આપ અને ઘરે આવીને જેટલું ચાલે ને રોજ નું રોજ તમે રિવિઝન કરતા રહો ને તો તમને એ ચાર થી પાંચ કલાક નહી પરંતુ ઘરે ખાલી માત્ર બે કલાક તમે રીડિંગ કરો ને અને તમે તો પણ તમે સારા માર્ક્સ મેળવી શકો છો હું પોતે પણ જયારે શું કેહેવાય દસમામાં હતો ને ત્યારે બાત મારે સ્કૂલ નો ટાઈમ હ સવારે હ ટ્યુશન જઉં આઠ થી દસ પછી અગિયાર વાગ્યાની સ્કૂલ હોય તો અગયાર વાગ્યા થી સાંજે પાંચ વાગે આવું તો હવે પાંચ વાગે સોરી પાંચ વાગે સ્કૂલ છૂટ હું ઘરે છ વાગે આવું હ છ વાગે ઘરે આવું એટલે પછી આખો દિવસ ભણવામાં ભણવામાં જ બરોબર અને પછી સ્કૂલેથી ઘરે આવ પછી પછી પણ સીધું પ છે થોડીક રમવા જઈએ એટલે કલાકે રમવામાં જ ગણીએ તો છ થી સાત સાત વાગી ગયા આખો દિવસ જતો ર્યો પણમાં બણમાં મને જો થોડોક મોબાઈલ જોવાનો થાય તો એ મોબાઈલ જોઈએ પરંતુ જેટલું બને એટલું મોબાઈલ થી દૂર રહેવું જોઈએ મને પણ મારા મમ્મી પપ્પાને બધા કહેતા મોબાઈલ થી દૂર રહેવું જોઈએ અને હું પણ જયાર દસ વખતે મોબાઈલ નો ખાલી ભણવા માટે જ ઉપયોગ કરતો હતો એના સિવાય ગેમ રમવા માટે કે અર્ ર રીલસ જોવા કે ઇન્સ્ટાગ્રામ જોવા કે એવી રીતે કોઈ પણ વધારાની ટાઈમ બગાડે એવી એપ્લિકેશ જોતો નતો મને એ બધી એપ્લિકેશનો જારે હું મારો ફોન આવ્યો ને ત્યારે મેં એ એપ્લિકેશન વિશે બધું જાણ્યું જ છે મને દસમા સુધી એ પણ નથી ખબર કે ઇન્સ્ટાગ્રામ હોય કે સ્નેપચેટ હોય તો અધર હોય મને ખાલી એટલું જ ખબર કે યુટ્યુબ આવે અંદર અને યુટ્યુબ આવે ને એમાંથી આપણે ભણવાનું શીખી શકાય
હ અને તમારે દસમાંમાં કેટલા ટકા આવ્યા હતા
મારે દસમામાં ત્યાસીી ટકા આવ્યા હતા
ઓ અચ્છા પણ તો અત્યારથી ખબર છે મારે માં ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે ફ્રીલીફાયર છે તો એ બધા
આા બધા છે હા તમારે એ બધું ડિલેટ કરી દેવું જોઈએ અને ફોનમાં હોય અને જો તમને ના જ ચાલતું હોય તો તમારે એનો ફિક્સ ટાઈમ રાખવો પડે કે ફોનમાં પણ હાલ તો સેટિંગ આવે છે કે તમે ટાઈમ લિમિટ સેટ કરી શકો છો જેના ને તમે વધારે લિમિટ પૂરી થઈ જાય એ પછી તમે એપ્લિકેશન યુઝ ના કરી શકો
ઓપ્શન આવેરું કે નીચે બીજું ઓપ્શન આવે કે તમે ત્રીસ મિનિટ વધારે હકો તો એ મારાથી દબાઈ જાય છે કે હજી રમું હજી રમું એ કરો
પણ હા એવું ના ચાલે તો ટાઈમ એ પછી જે આપણા આપણા મન ઉપર કાબુ રાખ કે શું ના તો દસમા માં તો આરામ થી આપડે પાસ થઈ જશુ પાસ ની સારા માર્ક્ છે પાસ હું તો કઉ છું તમે જે પ્રમાણે મને કહો છો કે તમે ફોન એ તો ઓછો જોવને ઇન્સ્ટાગ્રામ એ બધું ડિલીટ કરી દેવું જોએ જો તમે સાચે મર જો માનતા હોય ને અને ડિલીટ કરી દો ને તો તમે મારા કરતાં તો બઉ સારા ટકા લાવી શકો
એટલે અમારો ગોલ તો એજ છે જો કે પંચ્યાસી સત્યાસી ઉપર ટકા લાવવા પણ એ ઉપર તો મારે અમે આવવાનાય ને તો પંચ્યાસી ઉપર આવી જાય એલે આપડે ખુશ છીએ તો એના માટે થોડા ભાઈ બંધો એવા ભણવા નથી દેતા સ્કૂલમાં એટલે ઘરે કઈ પ્રમાણે વાંચું
તો એવું હોય સ્કૂલ માં મસ્તી જ કાઢવી હોય તમને તો પછી ઘરે વાંચવાથી તમને કેવી તખવા પી ટ્યુશન જાવ છો તમે
હવે એક સર જોડે બંધાવી છે મેને બીજા વિષયમાં તો ખબર છે વિજ્ઞાનમાં નથી ખબર પડતી
અરે વિજ્ઞાન માં ખબર નથી પડતી
વિજ્ઞાન મને હાર્ડ લાગે છે
વિજ્ઞાન ખાલી લોક લોકો કઈ કઈને હાર્ડ બનાવ્યું છે બાકી વિજ્ઞાનમાં કાંઈ હાર્ડ નથી આવતું આ તમે જો ધ્યાનથી સમજો ને તો પછી તમે મસ્તી કાઢો જ્યારે સમજાવતા હોય તો તો ધ્યાન ના આપો તમે કોઈ શીખવાડતું તો તો પછી તમને હાડ લાગે પણ જો તમને એમ થાયું કે
હું નવમામાં ભઈ બંધ જોડે બે તો ના ત્યારે આમાં પેલા વિંગનાસ તા થોડા બ એ મ ઓછા માર્સ મને લાગ વધુ મહેનત કરું પછી એ જરા પાચ પ જે ટેસ્ટ લયા હતા એમાં મારા સારા માર્ક્સ આવ્યા પેલા મારા ત્રીસ માંથી ઓગણીસ સત્તર ચૌતેર એવા માર્ક્સ હતા પછી મારા પચીસ છ્વીસ એવા આવ એનો મતલબ એને સાહેબ વખાણ હતો મેં ઘરે વાંચ્યું પણ અત્યારે હવે દસમામાં શ ભાઈબંધો થી અલગ થતા હોય બીજા વિભાગમાં બે આવા પણમાં હવા ટીચર એવા આવ્યા કે જે સરખું ભણાવતા નથી
એટલે તમે અત્યારે પ્રાઈવેટ સ્કૂલમાં છો ને તમારી વાત ઉપરથી એવું લાગે છે હા એટલે શું કે પ્રાઈવેટ સ્કૂલમાં જો પેલા જે સર હતા તમારા એ તમને સાચા માર્ક્સ બે તા હતા એને વધારે માર્ક્સ નતા દેતા તો તો જેન કારણે સ્કૂલ નું રિઝલ્ટ ડાઉન થતું હતું તો એના કારણે ને સરારે એ સ્કૂલ વાળા એ સને કાઢી દીધા તેના તેને બીજા જે નવા આવ્યા ને એ તમને ફૂલ માસ આપવા માંડે એ આપવાનું ચાલુ કર્યું એમને જેથી તમે તો ખુશ થઈ જ જાઓ પરંતુ તમે સ્કૂલ નું રીઝલ્ટ પણ ઊંચું આવે ને ખબર પડી કેવી રીતે
હવવે હોવવે એ તો હું સમજી ગયયો પણ દસમામાં વાંચવું કેવી રીતે મારે તો એ એક દોઢ કલાક બે એટલે કે હ આટલું બધું બેઠો વિશ્વાસ નાખાવતો મને
દસમામાં વાંચવા માટે સૌથી પહેલા તો ધ્યાન એક કેન્દ્રિત કરવું પડે હ અને આપડે જો નિર્ણય લઈ લીધ જોય તો એ પ્રમાણે પછી આપડણે બે જ જવું જો બે જ જવું પડે કારણ કે હવે હું મારી જ વાત કરી લઉં હું દસમા મહિ મે તમને જણાવ્યું ને ડેલી રૂટીન સવારથી સાંજ સાંજ સુધી અને પછી તો હવે મને વાંચવાનો તો ટાઈમ જ નતો મળતો સાત વાગ્યા સુધી જોઈએ થોડુંક ના પછી એ જમીન તરત જ ઉપર જતો શું કેવાય એક પર્સનલ રૂમ આપ્યો હતો મને તો હું એ પર્સનલ રૂમમાં બેને જ વાંચતો હતો અને કેટલું કલાક હ બે આઠ વાગે બેઠો ને તો તો આઠ સાડા અગયા આટલું હું વાંતો હતો દિલ્હી તેનાથી તેમ છતાં પણ આટલું વાંચવા આટલું વાંચતો રોજ તો એ મારે ખ માત્ર હું જે પ્રમાણે મહેનત કરતો એ પ્રમાણે મને ટકા ઘણા ઓછા લાગ્યા ને તારે કંક પંચાણું કેટલા ધાર્યા હતા તો એનાથી મારે અંદાજે સો થી સત્તર ટકા જેટલું ઓછવામાં બરોબર તો એટલે પેલું તો આપડો જે ગોલ હોય ઊંચો બનાવવો પડે જે તમે કીધું કે છ્યાસી સત્યાસી ટકા લાવવાય તો તમે એટલા જ જો ટકા ધારશો ને તો તમારા ટકા પંચોતેર થી છોતેર આજુબાજુ જ આવશે એનાથી વધારે નહી આવે
છો તો કેટલાવા
કેટલા
શો ટકા
એવું ખોટો જે ગોલે નહી રાખવાનો પણ ત સો ટકા લાવવા હોય તો તમારે સો ટકા પ્રમાણે મહેનત કરવી પડેને આજે તમે ફોન ઉપર વાતચીત કરો ફોન ઉપર ઇન્સ્ટાગ્રામ જોવો એ બધું તમારાથી છૂટ ું નથી તું મતલબ જ ન તો આવવાને જ અશક્ય જ છે તો તમે પહેલેથી મહેનત કરતા રહો ને તો જ તમારે સો ટકા આવી શકે બાકી તરે સો ટકા તો ના જ આવે
કિસ્મત ઉપર ભરોસો રાખવું જો હું ખાલી ઘરેથી પાંચ છો પાંચ છો બધા વિશે પ્રશ્ન તૈયાર કરી ને જઉં હલો પેપર સેટ પ્રમાણે એટલા ઈની પ્રશ્ન પૂછાય જ તો તમારે સો ટકા આવી જાય
ના આવે નને એ તો પછી શું કેવાય સો ટકા તો કદી કોઈને મળ્યા હ નહીને મળશે નઈ બકોસ કે તમારે જો ઈંગ્લિશ આવે પછી ગુજરાતી આવે આ જે બે ભાષાના વિષયો છે ને જે સંસ્કૃત છે તો આ તમને પછી જો તમારે બહ બારે અંદાજ હોય તમારે બધા વિષયમાં પેલા ફૂલમાંથી ફૂલ હોય એસી માંથી એસી હોય તમારા બધા જ વિષયમાં તો એ તમને પછીને આ ભાષાના વિષયમાંને તમને માર્સ કાપે કેવી રીતે માર્સ કાપે તો તમને જયારે ત્રણ માર્સનો પાંચ માર્સનો જે પ્રશ્ન પૂછા હોય ને એમાંથી જોડણીની સામાન્ય ભૂલ તો હવે રહેેવાની એવી કોક કોક ને કોક તો એ ભૂલના એવી એક ભૂલ ન એક માર્ક્સ કાપી નાખે એવી રીતે તમારે પાંચ છ માર્ક્સ કાપે એટલે ઓટોમેટિક એકાદ તકો તો ઓછો થઈ જ જાય અને એવી રીતે ગુજરાતીમાં કરે અંગ્રેજીમાં ગ્રામરની ભૂલ કાઢે પછી સંસ્કૃતમાં ગ્રામરની ભૂલ કાઢે એટલે તમારે રિઝલ્ટ નીચું થઈ જ જાય પરંતુ તમે જો ગોલ સેટ કરો કે મારે જ નાઈન્ટી ફાાઈવ પર્સન્ટ લાવવાે છે તો તોવા માટે તમે એવી મહેનત કરો નાઇન્ટી ફાઈવ પસન્ટ જેવી તો તમે લાવી શકો બાકી તમે ના લાવી શકો
હા બેસિક મેથસ સ્કૂલમાં સર એમ કે છે લે ભલે તું ભણવાનું સારો બેઝિક મેચ લેવા તો તાર ટકાવારી ઊંચી લ આવી હોય તો તું બેઝિક મેચ લે તો તાર ટકા સારા આવે સ્ટાન્ડર્ડ લે તો ત જે મેથમાં પાંચ છ પાંચ છ માર્સ જાય ઈજા તો ત ટકાવારીનું પ્રમાણ થોડું ઘટેને કદા તું બેઝિક એ તો સારું પણ મારા જે બારમામાં જે સિનિયરો છે અમારા એ એમ કેહેતા કે બેજિંગ ના લેવાય આજુબાજુ થોડા એવા માણસો આવે કે જે આપણને ચીટિંગ આપણને ચીટિંગ ના કરવી પણ એ આપણને પૂછે એના કારણે આપણે પણ ડિસટક્ટિવ થઈએ તો એટલે મે એઈ કે કે તમારે સ્ટાન્ડર્ડ લેવાય બે ત્રણ માર્ક્સમાં કઈ ફરક ના પડે
હા હું તમને આના વિશે પછી વાત કરું અત્યારે કામ છે એક સારું બાય
પારક